ન
બ પણ અભિગ્ઞ છો
પણ મજામાં છ એ મને મને તને એ ખુશખબરી આપું છે
વાહ ગઈ ખ ખબર
અમે નવા ઘરમાં શિફ્ટ થઈ છેી
અરે બા પ
આભા
નવ ઘર ત્યાં છે
અમરાજ જ સિટીમાં છે પણ એરિયા નવું છે
ત નવ ઘર ગમે છે
હા મને મારા ના વગર બહુ ગમે છે
ઘર મોટું છે
હા પહેલા કરતા થોડું મોટું છે
કેટલા રોમ છે હ
એમાં તો બે બેડરૂમ છે અને એક હોલ અને એક કિચન છે.
વાહ બહત સારસ
હમ્મ અને એક નાની બાલ્કની પણ છે બાલ્કની બાલ્કની તો બહુ સારું છે તમે બાલ્કની ગમે છે.
મને સવારે થાય બેસીને ગેસ વા લેવાની મજા આવે તમે ડેકોરેશન કરી દીધો
હા થોડું ઘણું કરી દીધું છે.
કઈ કલર ની પેન્ટિંગ છે ઘર હ.
મોસ્ટલી વ્હાઈટ અને લાઇટ બ્લુ કરાવી દીધી
વાહ કોમ્પિશન
હ. મને પણ સિમ્પલ કલર વધુ ગમે છે ને તારો ફેવરેટ પાર્ટ કયો છે ઘરને?
મારો હઉ.
હમ્મ, હમબસલી હું મારી રૂમસ ને મારી રીતે ડેકોરેટ કરી રહ્યું છું.
શું શું મૂક્યું છે રૂમમાં?
હમ્મ?
શું શું મૂકયુ છે તારો રૂમમાં?
સ્ટડીટેબલ, બુક્સ અને થોડા પોસ્ટર મૂક્યું છે મારી રૂમમાં.
તારા લોમ માં ભીલો છે?
હા મારે રૂમમાં મોટી વિન્ડો છે. નેચરલ લાઇટ, નેચરલ લાઈટ આવે તો રૂમ વધુ સુંદર લાગે છે મારા.
નવ ઘર સેટ કરવા માં ઘનો ટાઈમ લાગે.
હા, લગભગ એક હપ્તા લાગી દીધી.
હા. પેકિંગ પણ મુશ્કેલ હોય છે.
હા બવ મુશ્કેલ થયા હતા. મુકે અ શું ક્યા મૂકું એ સમજાવા નથી આવતા અને ઘણી વસ્તુ મળી આવી જે ભૂલી ગયા હતા.
તને ગ બિલકુલ સાચુ તો હે. નવા લેબર્સ કેમ લાગ્યા?
મારા ન નવા નેવર તો બહુ સરસ હોય છે, ફ્રેન્ડલી નેચરમાં છે એ તો.
સારી વાત છે એક ફેમલી તો પેલા દિવસે મળવા આવી હતી.
હમ્મ ત્યાં ગાર્ડન છે સોસાયટીમાં અને પછી સંજે ફરવા જઈ શકે બહુ મજા આવે છે નાના બાળકો પણ ત્યાં રમે છે તને નવો એરિયા સાફ લાગે છે.
હપજીક છે
હમ્મ
ઉપપાર
સું
માર્કેટ નજીક છે થોડી જે ડિસ્ટન્સ પર છે
વા સ્કૂલ અને હોસ્પિટલ પણ નજીક છે
હા બધી ફેસલટી અવેલેબલ છે
વાહ આ તો પરફેક્ટ લોકેશન મળી ગઈ તને મમ્મી પાપા પણ બઉુ હેપી છે
હ હાઉસ ફોમિંગ પંસન કર્યો હતો
હા નાની પૂજા રાખી હતી તે હ
હા રિલેટિવ આવ્યા હતા
હ બધા આવ્યા હતા તો મજા આવે છે તને ઓલ્ડ હાઉસ ને યાદ આવે છે સુના
થડે આવે છે કારણ કે ત્યાં ઘણી મેબોરી હોય છે
હા ઘણા વર્ષો સધી ત્યાં રહ્યા હતા તો મેમોરીઝ ઘણા હોય છે પણ નવી જગ્યા નવી શરૂઆત હોય છે
ત ઘરમાં કઈ વસ્તુ સૌથીટ બાુ
મને તો બાલ્કની અને મોડ્યુલર કિચન બહ એક્સઇટિંગ લાગે છે કિચન પહેલા કરતા મોટું છે તો મમ્મી હેપી હશે બહુ હેપી છે તમને ટેરેસ છે
હા કોમન ઘર છે સોસાયટીમાં કોમન ટેરેસ છે કો રીતે ત્યારે રીતે જવાની મજા આવે છે
હમ રાતે ત્યાં જવાની તો મજા આવે છે હવા બહુ સારી આવે છે તને પ્લાન્ટ્સ નું શોખે છે
હા પાલકોની થોડું્ મક છે જીમેલી હોય તો ઘર પ્રસ લાગે
બિલકુલ સાચી વાત ક છું તું ઇન્ટરનેટ કનેક્શન વધુ સેટ થઈ ગઈ
હા હ ઓલમોધ થ ગયું ન જગ્યામાં થ ટ લાગ છે પલા થોડું અજીબ લાગ શું હતું હ કમફર્ટેબલ લાગે છે
હ આ તો વાત તમારી સાચી છે નવી જગ્યામાં એડજસ્ટ કરવામાં ટાઈમ લાગે છે પહેલા તો થોડો જીભ લાગ છે પણ પછી કમ્ફર્ટેબલ લાગે છે હવે ઘર જેવું ફીલ થાય છે અ તને કઈ રૂમમાં વધુ ટાઈમ પસાર કરવું ગમે છે
પણ
સ્ટડી પણ ત્યાં કરે છે ને
હા એ મ્યઝિક પણ છે
વાહ તને ક્યારે આવું છે આ મારા નાવા ઘરે
જલ્દી આવીશ ચોક્કસ આવીશ
હમ હું ગિફ્ટ પણ તું ગિફ્ટ પણ લાવ
એની જરૂર હતી હતી
હમ પણ હું લાવીશ. તને ફ્યુચરમાં પોતાનું ડ્રીમ હાઉસ કેવું જોઈએ?
પાર્સલ સાથે
ગાર્ડન સાથે અને એક મોટી લાયબ્રેરી પણ સારું લાગે છે સરસ સ્ટ્રીમ છે તમારો
હ મને સિપિયુ વાલો વાલો
હમ એ શું છે કે આ તો સવારે સુંદર જોવાની મજા જ અલગ હોય છે.
પણ ત્યારે તારું નવું ઘર પણ પરફેક્ટ લાગે છે.
હમ અમ આ તો વાત તમારી સાચી છે અને બધા ખુશ હોય છે અને પુરાની ઘરથી મેમરી તો જ અલગ હોય છે પુરાની ઘરમાં એના ફેમિલી સૌથી કરીને મસ્તી અને ડિનર કરવાનું સારું યાદ હોય છે એમાં બેડ અને ગુડ સારી મેમરી હોય છે અને બચપનથી અડલ્ટ હોવાની મેમરી હોય છે એમાં હમ અમારા પુરાના ઘરથી સ્કૂલ જાવેશો.
હમ, ઘર સારું. હું પણ મ મારા હા બોલો.
અ હું બોલીશ કે અ તમે તમારા પુરાના ઘર કે કેવી રીતે સારું લાગે છે.
હું તો મારા પુરાના ઘર અ બહુ સરસ લાગે છે અને બહુ યાદ પણ આવે છે હવે મારો પુ પુરાનો ઘર મને હું બહુ બહુ સારો યાદો જોડો જોડવામાં આવે છે.
હમ આા તો વાત સારી છે. પુરાના મેમરી પુરાના મેમરી જોડેલા હતા પુરાની ઘરથી અને અમે બધા ખુશ છે પણ નવા ઘર સાથે એમ જ ઇમ્પોર્ટન્ટ હોય છે નહી કરતી ખુશી વાટ ઇઝ
ચલો ચલો, ચલો હવે હું જલ્દી તારા નવો ઘર લીધો આવીશ.
હમ હમ ઠીક છે.
એ થાય
હમ